કેમ છો.
જય શ્રી કૃષ્ણ મજામાં છું તમે કેમ છો.
હું પણ મજામાં છું આજે આપડે ઘણા દિવસ પછી વાત કરી રહ્યા છે. તો આજે આપણે પ્રદૂષણ અને તેની વિશે અ તેની અસર વિશે વાત કરીએ.
હા જરૂર આજના સમયમાં આ ખુબ જ મહત્વનો વિષય છે સૌથી પહેલા- અ મને જણાવો કે પ્રદૂષણ એટલે શું?
જ્યારે હવા પાણી જમીન, અથવા અવાજનું કુદરતી સંતુલન બગડે- અને પર્યાવરણને નુકસાન થાય ત્યારે તેને પ્રદૂષણ કહેવાય.
પ્રદૂષણ ના મુખ્ય પ્રકાર કયા છે.
જેમ કે હવા પ્રદુષણ, જળ પ્રદુષણ, જમીન પ્રદુષણ, અને ધ્વનિ પ્રદૂષણ મુખ્ય પ્રકારો છે.
હા અને અ હવા પ્રદુષણ કેવી રીતે થાય છે?
એ વાહનો માંથી નીકળતો ધુમાડો- અને કારખાનાઓનો ઘુમાડો અને કચરા સળગાવવાથી હવા પ્રદુષિત થાય છે.
હઅ તેનો માનવ સ્વાસ્થ્ય પર શું પ્રભાવ પડે છે.
શ્વાસ લેવામાં તકલીફ અસ્થમા એલર્જી અને ફેસસ ના રોગો થઈ શકે છે.
હા અને નદીઓ અને તળાવોમાં ગંદુ પાણી- પ્લાસ્ટિક અને ઔદ્યોગિક કચરો છોડવાથી- અ તે બધા જળ પ્રદૂષણના મુખ્ય કારણ છે.
હ એક હા એકદમ સાચી વાત છે તમારી- પીવાનું પાણી દૂષિત બને છે. જળચળ પ્રાણીઓ ન જીવન જોખમાં પડે છે અને અનેક રોગો થાય છે.
હા અને જમીન પ્રદૂષણ અ પ્લાસ્ટિક અ રાસાયણિક ખા કચરો અને ઝેરી કચરાના કારણે જમીનની- ફળદ્રુપતા ઘટે છે અને જમીન- પ્રદૂષણ થાય છે અને ધ્વનિ પ્રદૂષણ વાહનો ના હોર્ન લાઉડ સ્પીકર અને મશીનો ના મોટા અવાજથી ધ્વનિ પ્રદૂષણ થાય છે.
હા એકદમ સાચી વાત છે તમારી અને તેનો પ્રભાવ- માનસિક તળાવ પણ વધારે છે ઊંઘમાં ખડેલ પડેલ- અને સંભા સાંભળવાની ક્ષમતા પર પણ અસર થાય છે.
હા એતો તમે સાચું કહ્યું અને- અ પ્રદૂષણની અસર માત્ર અ માણસો પર ન થાય- પરંતુ પ્રાણીઓ પક્ષીઓ વૃક્ષો અને સમગ્ર પર્યાવાર પણ પર તેની અસર થાય છે.
એકદમ સાચી વાત છે તમારી. પ્લાસ્ટિક પ્રદુષણ પણ આજે મોટી સમસ્યા બની ગયું છે. પ્લાસ્ટિક સરળતાથી નાશ પામતું નથી. અને જમીન થતાં પાણી બંને ને નુકસાન પહોંચાડે છે.
હા આ તો તમે સાચું કહ્યું. આપણે અ પ્લાસ્ટિકનો ઉપયોગ આ ઓછો કરી શકીએ આ આ કાપ કપડાની થેલી વાપરવી. ફરી ઉપયોગ કરવી અ શકાય અને તેવુ વસ્તુઓ અપનાવવી અને એકવાર વાપરાતી પ્લાસ્ટિક તાડવી. તેથી આપણે પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો કરી શકાય છે.
હા અને વૃક્ષનું પ્રદુષણ ઘટાડવાળામાં શું યોગદાન કરવું જોઈએ?
અ વૃક્ષો હવામાંથી કાર્બન ડાયોક્સાાઈડ શોષી લે છે. અને ઓક્સિજન આપે છે તેથી વધુમાં વધુ વૃક્ષારોપણ કરવું જોઈએ.
હા અને શું જાહેર પરિવહનનો ઉપયોગ પણ મદદરૂપ થઈ શકે?
હા જાહેર પરિવાહન અ અથવા સાયકલનો ઉપયોગ કરવાથી વાહનોનો ધુમાડો ઘટે છે. અને શાળાઓમાં પર્યાવરણ વિશે શિક્ષણ આપવું જોઈએ ને?
જરૂર કારણ કે બાળપણથી જ પર્યાવરણ પ્રત્યે જવાબદારીની ભાવના વિકસાવવી જોઈએ.
હા અને આમાં સરકારની શું જવાબદારી છે.?
હા જો કડક નિયમો બનાવવા પ્રદુષણ નિયંત્રણના કાયદાનો અમલ કરાવવા અને જન જાગૃતિ ફેલાવીને.
હા આ તો તમે સાચું કહ્યું અને સામાન્ય નાગરિકોએ પણ અ કચરો યોગ્ય જગ્યાએ નાખવો અને પાણી અને વીજળીનો બચાવ કરવો. અને વૃક્ષો વાવવા અને સ્વ સ્વચ્છતા જાળવવી જોઈએ.
હા આ અને તમને લાગે છે. કે નાની નાની બાબતો પણ મો મોટો ફેરફાર લાવી શકે.
હા અ જો દરેક વ્યક્તિ પોતાની જવાબદારી નિભાવે તો મોટો બદલાવ આ આ શક્ય છે.
હમ્મ અને પ્રદુષણ અને આબોહવા પરિવર્તન વચ્ચે શું સંબંધ છે?
હવા પ્રદુષણના કારણે ગ્રીનહાઉસ વાયુઓ વધે છે. જેના કારણે પૃથ્વીનું તાપમાન વધે છે. એટલે પ્રદૂષણ રોકવું એ ભવિષ્યની પેઢીને બચાવવા જેવું છે.
હા તો એકદમ સાચી વાત છે તમારી સ્વચ્છ પર્યાવરણ દરેક નો અધિકાર છે. આજે મને સમજાયું કે પ્રદૂષણ માત્ર પર્યાવરણ નહીં પરંતુ આપણા જીવન માટે પણ મોટો ખતરો છે. અને તેથી ઉકેલ આપણો પોતાનો હાથમાં છે.
હા પ્લાસ્ટિકનો અ ઓછો ઉપયોગ કરવો જોઈએ અને અ દર વર્ષે ઓછામાં ઓછા એક વૃક્ષ જરૂર વાવવું જોઈએ.
હા આ તો ખુબ જ સરસ ટેવ છે. તમને શું લાગે છે કે પ્રદુષણની સમસ્યા દર વર્ષે વધી રહી છે?
હા વધતી વસ્તી ઔદ્યોગિક વિકાસ અને વાહનોની વગ તી સંખ્યા ને કારણે પ્રદૂષણ સતત વધી રહ્યું છે. અ અને શહેરોમાં પ્રદુષણ ગામડા કરતા વધારે કેમ હોય છે?
કારણ કે શહેરોમાં વધુ વાહનો, કારખાનાઓ અને બાંધકામના કામ હોવાની ધૂળ અને ધુમાડો વધારે હોય છે.
હા આ તો તમે સાચું કહ્યું. શું પ્રદુષણની અસર બાળકો પર વધુ થાય છે?
અહ બાળકોની રોગ પ્રતિકારક શક્તિ હજુ વિકાસ પામી રહી છે. તેઓથી તેઓ હવા અને પાણીના પ્રદુષણથી વધુ. અસરગ્રસ્ત બને છે.
હા. અને વૃદ્ધ લોકો માટે પણ આ સમસ્યા ગંભીર બની શકે છે, ને
હા, વૃદ્ધો શ્વાસ અને હૃદય સંબંધિત સમસ્યા વધુ વધી શકે છે.
હા અને વૃક્ષો કાપ. પા થી પણ પ્રદુષણ વધે છે, ને કારણ કે વૃક્ષો હવાને શુદ્ધ રાખવામાં મહંત, મહત્વ ની ભૂમિકા ભજવે છે, જો વૃક્ષ ઓછા થાય. તો હવામાં પ્રદુષણ વધે છે, તેથી જ વૃક્ષારોપણ. પણના કાર્યક્રમોનું મહત્વ વધી ગયું છે.
એકદમ સાચું કીધું તમે. દરેક વ્યક્તિએ દર વર્ષે ઓછામાં ઓછો એક વીર્ક્સ વાવવાની સંકલ્પ કરવી જ જોઈએ. અને તમને શું લાગે છે, કચરાનું યોગ્ય સંચાલન પણ જરૂરી છે.
હા. ભીનો અને સુખો કચરો અલગ કરવાથી રિસાયકલ કરવું સરળ બને છે. અને પ્રદુષણ માટે અ પ્રદુષણ પણ ઘટી જાય છે. ઘણા લોકો જાહેર સ્થળો એ પ્લાસ્ટિકની બોટલ અને રેપર ફેંકી દે છે. એ ખુબ ખરાબ આદત છે. જાહેર સ્થળોની સ્વચ્છતા જાળવવી દરેક નાગરિકની જવાબદારી છે.
હું એકદમ સાચી વાત કંઈ તમે, અને શું શાળાના વિદ્યાર્થીઓ પર્યાવરણ બચાવવામાં યોગદાન આપી શકે.
હા, જરૂર તેઓ સ્વચ્છતા અભિયાનમાં ભાગ લઈ શકે. વૃક્ષો વાવી શકે અને બીજાને પણ જાગૃત કરી શકે. અને સોશિયલ મીડિયાનો ઉપયોગ પણ જાગૃતિ ફેલાવા માટે થઈ શકે ને.
હા યોગ્ય માહિતી શેર કરીને લોકોમાં પર્યાવરણ પ્રત્યે, જવાબદારી ની ભાવના વધારી શકાય.
હા અને શું પ્રદુષણ થી પ્રાણીઓ અને પક્ષીઓને પણ નુકસાન થાય છે.
હા, પ્રદુષિત પાણી અને પ્લાસ્ટિક ના કારણે અનેક પ્રાણીઓ અને પક્ષીઓ ન જીવન જોખમમાં મુકા મુકાઈ છે. જો આપણેે આજે ધ્યાન નહીં આપીએ તો ભવિષ્યમાં મુશ્કેલી પડી સેકે તેથી સમયસર પગલા લેવાની જરૂર છે.
હા, આપણને આપણા ઘરમાંથી જ શરૂઆત કરવી જોઈએ. આપણે વીજળી બચાવવી પાણીનો બગાડ અટકાવવો. પ્લાસ્ટિક ઓછું વાપરવું અને સ્વચ્છતા જાળવવી આ બધું ખુબ મહત્વનું છે.
હા એકદમ સારી ટેવ છે, આ મને લાગે છે, કે પર્યાવરણ બચાવવું એ માત્ર સરકાર નો નઈ દરેક નાગરિક નું કર્તવ્ય છે. જ્યારે દરેક વ્યક્તિ પોતાની જવાબદારી સમજશે. ક્યારે જ સાચો બદલાવ આવશે.
હા, આ તો તમને સાચું કહ્યું. અ શું માત્ર સરકારના પ્રયત્નોથી જ પ્રદૂષણની સમસ્યા દૂર, થઈ શકે,
ના સરકારનો પ્રત્યે મહત્વનો છે. પરંતુ સામાન્ય નાગરિકોનો સહયોગ પણ એટલો જ જરૂરી છે.
હા અ સામાન્ય લોકો અ જાહેર સ્થળોએ કચરા ના ફેંકે પ્લાસ્ટિક નો ઓછો ઉપયોગ કરે. અને વૃક્ષો વાવેવે અને પાણીનો બચ બચાવ અટકાવે તો તે સહયોગ આપી શકે. સાચું કહ્યું ને?
હા એકદમ સાચી વાત છે અને તમને લાગે છે. કે વરસાદી પાણીઓ સંગ્રહ પણ પર્યાવરણ માટે ફાયદાદારક છે.
હા વરસાદી પાણીનો સંગ્રહ કરવાથી અ ભૂગર્ભ જળનું સ્તર જળવાઈ રહે છે અને પાણીની અછત પણ ઓછી થઈ જાય છે.
એકદમ સાચી વાત છે તમારી. અને હમ સાયકલ ચલાવવાથી ધયમળ બચી થાય અને હવા પ્રદુષણ ઘટે છે અને શરીર ની કસરત પણ થાય છે.
હા આ તો તમને એકદમ સાચું કહ્યું. ચાલો પછી આપડે મળીને વાત કરીએ.
હા હા હા જય શ્રી કૃષ્ણ.
જય શ્રી કૃષ્ણ.